હલો.
હલો.
શું મિત્ર, શું કરો છું?
કઈ નઈ, અત્યારે ફ્રીજ છું.
કેવી ચાલી રહી છે, લાઈફ?
એ કોલેજ લાઈફ શરૂ જ છે અમારી
તો શું તમે હવે ફ્રી છો?
હા, હું અત્યારે ફ્ર્રીજ છું.
હા, તો આપણે ઓનલાઈન શોપિંગ નો અનુભવ એના પર થોડીક ચર્ચા કરીએ
હા.
આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન શોપિંગ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. મોબાઈલ અને ઇન્ટરનેટની મદદથી હવે આપણે ઘર બેઠા જ કપડા પુતકો, ઇલેક્ટ્રોનિક, કરિયાણું અને અન્ય ઘણી વસ્તુઓ સરળતાથી ખરીદી શકીએ છે. સમયની બચત અને સરળતા સરળતા હોવાથી ઓનલાઈન શોપિંગ દિવસની દિવસ વધુ લોકપ્રિય બની રહ્યું છે. અને મારો ઓનલાઈન શોપિંગનો અનુભવ ખુબ જ સારો રહ્યો. એક વખત તે મેં ઓનલાઈન એક પુસ્તક અને એક ઘડિયાળ મંગાવી હતી. મેં વિવિધ વેબસાઇટ પર ભાવ અને ગ્રાહકોના રિવ્યુ વાંચ્યા. ત્યારબાદ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરીને ઓર્ડર આપ્યો. થોડા દિવસ પ્રોડક્ટ મારા ઘરે સુ સુરક્ષિત રીચે પહોંચી ગઈ. તેની ગુણવત્તા પણ સારી હતી અને તે તસવીરમાં બતાવેલ વસ્તુ જેવી જ હતી. ઓનલાઈન શોપિંગના ઘણા ફાયદા છે. આપણે ઘર બેઠા અનેક પ્રોડક્ટની સરખામણી કરી શકીએ છીએ. ડિસ્કાઉન્ટ અને ઓફરનો લાભ મેળવી શકીએ છીએ. અને સમયની બચત થાય છે. ઉપરાંત ડિજિટલ પેમેન્ટ અને કેશ ઓન ડિલિવરી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પરંતુ તેના કેટલાક ઘેર ફાય ફાયદા પણ છે. તે કેટલીક વાર પ્રોડક્ટની ગુણવત્તા અપેક્ષા મુજબ ન હોય ખોટી વસ્તુઓ આવી જાય. તથા ડિલિવરીમાં થોડું મોડું થઈ જાય. ઘણી વખત ઓનલાઈન છેતરપિંડી પણ થઈ શકે છે. તેથી હંમેશા વિષ વિશ્વસનીય વેબસાઇટ પર થી જ ખરીદી કરવી જોઈએ અને ગ્રાહક લોકોના રિવ્યુ વાંચ્યા પછી જ ઓર્ડર આપવો જોઈએ તો શું મિત્ર તમ તમારો પણ ઓનલાઈન શોપિંગનો કોઈ અનુભવ છે?
હા મિત્રો હું એ પણ પ્રથમ વખત ઓનલાઈન વસ્તુ જ્યારે મંગાવી હતી. ત્યારે ઘણી બાબતો અને તેના ડેટા વાંચ્યો હતો. હું પ્રથમ વખત ચંપલ મંગાવી હતી. અને ત્યારબદ એક પુસ્તક મંગાવી હતી. જયારે હવે વસ્તુ મંગાવી તો તે માટે મારે બજાર પણ ન જવું પડ્યું અને તે વસ્તુ મારા ઘરે જ આવી ગઈ હતી. દરેક વસ્તુની કિંમત, ગુણવત્તા અને ગ્રાહકોના અભિપ્રાય વાંચ્યા ત્યારબાદ રેટિંગ જોયું વોરંટી વિશેની માહિતી મેળવી. વિવિધ વિકલ્પોની સરખામણી કર્યા પછી મેં યોગ્ય વસ્તુ પસંદ કરી હતી. ડિસ્કાઉન્ટ મળતાં કિંમતી પણ બજાર કરતા ઓછી હતી. મેં સુરક્ષિત ડિજિટલ ચુકવણી કરીને ઓર્ડર આપ્યો હતો. થોડા દિવસોમાં વસ્તુ સુંદર પેકિંગ સાથે મારા ઘરે પહોંચી ગઈ હતી. વસ્તુની ગુણવત્તા સારી હતી. તે જાહેરાતમાં દર્શાવેલી વિગતો મુજબ જ હતી. આ સારા અનુભવના કારણે ઓનલાઈન ખરીદી પ્રત્યે મારો વિશ્વાસ વધ્યો છે. ઓનલાઈન શોપિંગના એમ જોઈએ તો ફાયદા પણ બઉ બધા છે. ઘરે બેઠા ચોવીસ કલાક ખરીદી કરી શકાય સમય, મહેનત અને મુસાફરીનો ખર્ચમાં પણ બચત થાય. એક જ વસ્તુના અનેક વિકલ્પો સરળતાથી મળી શકે છે. ગ્રાહકોના અભિપ્રાય વાંચીને યોગ્ય નિર્ણય પણ લઈ શકાય છે. તહેવારો દરમિયાન આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફરો પણ મળે છે ડિજિટલ ચૂકવણી અને ઘર સુધી ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ હોય છે દૂરના શહેરો અથવા દેશોની વસ્તુઓ પણ સરળથી ખરીદી શકાય છે આવા બધા ઘણા બધા ફાયદા હોવા છતા તેના થોડાક ગેરફાયદા પણ છે. કેટલીક વખત વસ્તુ તસવીર જેવી દેખાતી નથી, ડિલિવરીમાં વિલંબ પણ થહી શકે છે ખોટી નુકસાન થયલી અથવા નકલી વસ્તુ મળવાની શક્યતા પણ રહે છે સાઇબર છેતરપિંડી અને નકલી વેબસાાઈટ નો ભય રહે કપડા, બુટ, ચશ્મા- જે વસ્તુઓ ખરીદતા પહેલા લઈને અજમાવી શકાતી નથી રિટર્ન અને રિફંડની પ્રક્રિયામાં ક્યારેક સમય લાગી શકે છે આપણે જયારે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ત્યારે આપણે ઘણી બધી બાબતો નું ધ્યાન રાખવું જોઈએ માત્ર વિશ્વસની વેબસાાઈટ પરથી જ મંગાવ ગયું ગ્રાહકોના અને ગ્રાહકોનો અભિપ્રાય વાંચવા વસ્તુની કિંમત ગુણવત્તા વોરંટી અને રિટર્ન પોલિસી તપાસવી જોઈએ સુરક્ષિત ડિજિટલ ચુકવણીનો ઉપયોગ પણ કરવો જોઈએ ઓ ટી પી પાસવર્ડ અથવા બેંકની ગુપ્ત માહિતીને કોઈને આપવી નહીં ખૂબ ઓછી કિંમતની શકાસ્પ ઓફરથી સાવચેત રહેવું ઓનલાઈન શોપિંગનું ભવિષ્ય ખૂબ સારું છે ભારતમાં ઇન્ટરનેટ અને ડિજિટલ ચૂકવણીના મોટા ઉપયોગના કારણે ઓનલાઈન શોપિંગનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે ગામડાઓ સુધી પણ ઇન્ટરનેટ પહોંચી જાય છે કૃત્રિમ બુદ્ધડી જઝડપે ડડીલીવરી વધુ સારી ગ્રાહક સેવા આ ક્ષેત્રને વધુ વિકસિત બનાવે છે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
ઓનલાઈન શોપિંગ એ આધુનિક જીવનની એક ઉપયોગી અને સમય બચાવતી સુવિધા છે
તેના દ્વારા ગ્રાહકોને અનેક વિકલ્પો મળી રહે છે ઓનલાઇન શોપિંગ એ ખૂબ જીવનમાં જરૂરી છે ઓનલાઈન શોપિંગ દ્વારા આપણને પૂરતા પ્રમાણમાં વસ્તુઓ મળી રહે છે આપણા સમય ની પણ બચત થાય છે વર્તમાન સમય એ ઇન્ટરનેટ નો સમય છે તે માટે ઘણા બધા લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને પોતાનો સમય બચાવે છે ઇન્ટરનેટના વિકાસનું લ શિક્ષણ આરોગ્ય બેંકિંગ મનોરંજન જેવા ક્ષેત્રે ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે
થોડા વર્ષો પહેલા લોકો ખરીદી કરવા માટે બજારમાં જતા હતા પરંતુ આજે સ્માર્ટફોન ના લીધે ઘરે બેઠા જ પોતાની જરૂરિયાતની વસ્તુ સરતાથી ખરીદી શકે છે સમયની બચત પણ થાય છે અને ઘર સુધી ડિલવરી જેવી સુવિધા હો પણ કારણ નહી ઓનલાઈન શોપિંગ ખૂબ લોકપ્રિય બન્યું છે ઓનલાઈન શોપિંગ એટલે ઇન્ટરનેટ દ્વારા કોઈ વેબસાઇટ અથવા મોબાઈઇલ એપ્લિકેશનમાંઠી વસ્તુઓ મગંગાવું અને તેની ગુણવત્તા ટપાસી તેને રિટર્ન પણ કરી શકાય છે ઓનલાઈન શોપિંગ એ ખૂબ જરૂરી છે ઓનલાઈન શોપિંગના લીધે ઘણા બધા લોકો પોતાના સમય બચાવીને વસ્તુઓ મંગાવી શકે છે વ્યક્તિ ગમે તે સમયે વસ્તુ મંગાવે છે તો કોઈ સમયનો વિલંબ વગર તે વસ્તુ ગ્રાહકને મળી પણ જાય છે. તો મિત્ર, તમે શું કેવા માંગો છો?
હા મિત્ર, તમે કયુ એ રીતે, કે ઓનલાઈન શોપિંગના ઘણા ફાયદા અને ઘણા નુકસાનો પણ છે. અને આપણે એનો સારી રીતે ઉપયોગ કરવો એ આપણે પોતે જાણવું જોઈએ, કારણ કે, અને ઘણા બધા એવા ફાયદા છે કે કે ગ્રાહક પાસે અનેક વિકલ્પો હોય છે. એક જ વસ્તુ ની અલગ અલગ બ્રાન્ડ, ડિઝઇન, રંગ અને કિંમત સરળતાથી જોઈ શકાય છે. અને જેવી રીતે આપણે બજારમાં લેવા જઈએ તો આપણે બીજા બીજા દુકાનોમાં ફરવું પડે છે, અને જો ભાવ તાલ કરવાનો હોય તો એક દુકાનથી બીજા દુકાને જવું પડતું હોય છે. અને આપણે જવાનો ખર્ચો, અને એ ગાડી ભાડું બધું થતું હોય છે, જ્યારે ઓનલાઈન શપિંગમાં છે તે આપણે ઘરે બેઠા ઓર્ડર કરી શકીએ છીએ. અને બધી જ પ્રકારની વસ્તુ આપણે એક જ જગ્યાએ જોવા મળે છે. પછી બધી જ પ્રકારના અલગ અલગ બ્રાન્ડના ભાવો પણ આપણને એક જ જગ્યાએથી મળતા હોય છે. એ એમાં આપણને ખુબ જ સરળ પડે છે, ઘણો બધો ફાયદો છે. પરંતુ, તમે કીધું એ રીતે કે, આપણે જો ચોક્કસ જે વિશ્વાસની વેબસાઇટ છે એ પરથી જ આપણે ઓર્ડર કરવું જોઈએ. કારણ કે અમુક જે ફ્રોડ અને સ્કેમવાળા હોય છે તો એનાથી એનાથી બચવું જોઈએ, એ પણ ગેરફાયદો થોડું છે, અને જે અમુક વાર ઓનલાઈન પેમેન્ટમાં પણ ઘણા બધા નુકસાનો થતા હોય છે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને જો સુરક્ષિત ઓનલાઈન શોપિંગ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવું જોઈયે, જેમ કે ગ્રાહકોના રિવ્યુ વાંચવા પ્રોડક્ટની માહિતી તપાસવી રિટર્ન અને રિફંડની નિતી સમજવી, સુરક્ષિત પેમેન્ટ પધ્ધ તી નો ઉપયોગ કરવો, અને ઓ ટી પી અથવા બેંકની ગુપ્ત માહિતી કોઈને પણ સાથે શેર કરવી નહીં. કારણ કે એનાથી પણ આપણી જોડે સ્કેમ થઈ શકે છે. અને જયારે આપણે વસ્તુ કોઈ ખરીદીએ અને એ વસ્તુ સારી હોય તો આપણે એના પર એક રિવ્યુ મૂકવો જોઈએ, જરૂર મૂકવો જોઈએ. કારણ કે આપણા પછી જે ગ્રાહક ખરીદનાર છે, એના માટે એ ખૂબ જ સારું અને લાભદાયક હોઈ શકે છે. કારણ કે જો હમે હામે જે જણે પણ ઓર્ડર કરવાનો હોય એ રિવ્યુ જોઈને ઓર્ડર કરે છે, તો એના માટે સારું બની શકે છે. તો અને આજના ડિજીટલ યુગમાં જોઈએ તો ઘણા બધા હવે ખાસ કરીને ઓનલાઈન ઓર્ડર જ કરતા હોય છે. કારણ કે એમાં લોકોને સરળતા પડી ગઈ છે. અને ખૂબ જ સારો એવો ઓપ્શન પણ છે, કારણ કે બધી જ વસ્તુઓ એક કપડા થી માંડીને મોબાઈલથી માંડીને બધી જ વસ્તુ આપણને ત્યાંથી મળી રહી છે. તો આપણે એનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને કોઈ પણ ફ્રોડ સ્કીમમાં ફસાઈને જઈએ. એના માટે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. અને એ આપણા માટે ખુબ જ સારું છે. તો આપણે એ ઓનલાઈન શોપિંગ એ સારું પણ છે અને એના થોડાક ગેરફાયદા પણ છે તે એને આપણે સારી રીતે ઉપયોગ કરવો એ આપણને પોતે જાણકારી હોવી જોઈએ. અને એમ જોવા જઈએ તો ઓનલાઈન શોપિંગ એ આધુનિક જીવનની એક ઉપયોગી સુવિધા છે. તેનો યોગ્ય અને સમજદારી પૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ અને પૈસા અને મહેનત ની બચત થાય છે. તો એવા ઘણા બધા ફાયદાઓ છે અને હા તમે મને જે સમય આપ્યો એના બદલ હું તમારા આભાર માનું છું અને હા તમે જે મને વાત શેર કરી તો એના એના મને પણ ઘણું બધું જાણવા મળ્યું એના માટે પણ તમારો આભાર માનું છું.
તમારો પણ આભાર.